હેલો, હા કેમ છો મજામાં?
હલો કેમ છો મજામાં
હલો હામાં જમો જમ બોલો બોલો બોલો
શું કરતા હતા
હલો
હલો
તમે શું કરતા હતા અત્યારે
કઈ નઈ બસ આ ભગવાન નું નામ લઈએે આપડે, માળા કરીએે, જપ કરીએ એવું બધું.
આા મારે એમ પૂછવું હતું તમે થોડા દિવસ પહેલા મકઈની સબ શાક બનાવું હતુંને જે પંજાબી તેની રેસીપી મને કહેશો ખાલી?
હા.
કહો ને તો.
પેલા મકાઈ ના બીયાને બાફી નાખવાના. પેલા મકઈના બીયાને કાઢી નાખવા ના છૂટા પડ જવાના પછી ગરમ પાણીમાં એને દસ મિનિટ જેવા બાફી નાખવાના અને બાફ્યા પછી ટામેટા ડુંગળી ની ગ્રેવી બનાવી અંદર આદુ, મરચા, લસણ તજ, લવિંગ એ બધું નાખીને તેલમાં શેકી કાઢવાનું પેલા અને પછી તે મકાઈ ના દાણા નાખી ને અંદર કાજુ ની ને દૂધ ની ગ્રેવી બનાવવાની. થોડા કાજુ લેવાના, એક કપ દૂધ લેવાનું એની ગ્રેવી બનાવની, ગ્રેવી બનાવીને પછી એ જે આપડે ડુંગળી, ચામેટું બધું સાતળ્યું હોય એની અંદર રેડી દેવાનું. અને એ રેડયા પછી મકાઈ ના બીયા ને બધું નાખી દઈએ એટલે થ જા અને થોડી દૂધની મલાઈ નાખવાની. થોડી દૂધની મલાઈ નાખવાની.
આ બધાન કેટલો સમય લાગે?
એને સેજ શેકાવા દેવાનું, હાલો.
એને બનતા કેટલો સમય લાગે?
એને બનતા વીસ વીસ પચીસ મિનિટ જેવું થાય. પચીસ મિનિટ થાય બનતા અને જો તૈયારી કરી દીધેલી હોય મકાઈ ના બીયા બાફી, મકા સોરી મકાઈ ના બીયા બાફી અંદર પેલા આપડે ઘીમા શેકી કાઢવાના પેલા. ઘી કે બટરમાંસેકી કાઢવાના બાકીયા પછી કોરા પાડી દેવાના પછી બટરમાંસેકી કાઢવાના. એટલે જો આ બધું તૈયારી કરી દીધેલી હોય તો તો દસ મિનિટમાં થઇ જશે.
સારું.
હમ
બી
એ દસ મિનટ પાય થઈ જાય.
ક્યાં ફરવા જવાની વાત છે તમારે કે શું? ફરવા જવાનું વિચારો છો?
સંભળાતું નથી કશું બેન.
બરાબર. હા આજે અમે લોકો રગડા પાણીપુરી બનાવવાના છીએ. હાલો, આજે અમે લોકો રગડા પાણીપુરી બનાવાના છે. હલો અવાજ આવે છે મારો?
હલો.
અવાજ આવે છે મારો?
હલો.
હેલો, અવાજ આવે છે મારો?
હા આયો આયો આવ્યો.
આજે અમે લોકો રગડા પાણીપુરી બનાવવાના છે.
હા, કેવી રીતે બનાવાની એ?
કહિ નહી પેલા વાટ
રગડા પાણીપુરી કેવી રીતે બનાવાની?
વટાણા ને પલાળી દેવાના
તમારો અવાજ નથી આવી રહ્યો.
વટાણાને પલાળી દેવાના સૌ પ્રથમ પલાળીને પછી આપણે એને બટાકાને, વટાણા, હળદર
કેટલાક કેટલા કલાક પલડવાના.
ચાર પાંચ કલાક પલાળવાના.
પાંચ કલાક પલડવાના.
હા પાંચ કલાક પલાળવાના પછી એ કુકર છ સાત સીમાંરેને બાફી દેવાના બટા કોને અને વટાણા બંને બફાઈ જાય પછી હા બટાકા નાખવાના બટાકાનું પ્રમાણ બટાકા નાખવાને બટાકાનું પ્રમાણ વધારે રાખવાનું વટાણાનું ઓછું રાખવાનું.
હમ્મ. એટલે એટ પચ સો ગ્રામ વટાણા હોય તો સવા કિલો બટાકા ચાલે ને?
એ નની ખબર મને. હું તો આશરે લઉં છું.
હા.
હું તો આશરે લઉં છું.
બરાબર હા હ હ.
એટલે અને પછી કઈને કઈ નની સાંતળીને અ ડુંગળી, ટામેટા કસાનો વગાર નહીં કરવાનો અંદર?
અને અને રહી જીરાનો વઘાર કરી વટણ બટાકા નાખી. લીલું મરચું શેદ લસણ નાખીને કરી દેવાનું લસણની ચટણી ના બટું બસ બની ગયો.
હા.
બોલો બીજું કહ શું કરતા હતા?
આદુ, મરચા, લસણ ને સાતળ કાઢવાનું.
હા સાાકરી કાઢવાનું કદાચ કદાચ
એટલે એટલે આજુ મોટા લસણને સાંકળી કાઢવાની એમ.
હા. હા સાતળી કાઢવાનું.
હા બરાબર અને પછી વટાણા નાખી દેવાના. કે વટાણા બટાકાનોો માવો સાથે જ કરી દેવાનો.
હા એવું કંઈક જ હોય છે એક્ઝે્ટ ખ્યાલ મને આખો નથી. પણ આ રીતના બને છે હું નથી બનાવતી મારા ઘરમાં જે મારા સાસુ છે એ બનાવે છે.
હમ્મ હમ્મ.
બોલો બીજું કહો કેમનું ચાલે છે?
બસ શાંતિ ચાલે છે.
હ હા બરાબર.
હમ શાંતિ ચાલે કામકાજ કરીએ છીએ.
બરાબર ફરવા જવામાં શું વિચાર આવે તમને ક્યાંય જવુંની ઈચ્છા હોય તો.
ફરવા જવાનું તો અત્યારે આટલી ગરમી માં ક્યાં જવાય. હમણાં અમે સારંગપુર ગયા ત પણ કેટલી ગરમી હતી.
બરાબર વરસાદ નહી પડ્યો તો મેં હું સાંભળ્યું.
હા વરસાદ થોડો ઘણો પડે તો પછી વિચાર આવે ખરો કે ભાઈ ચલો ક્યાંય આપડે ડાકોર જઈએ, આશાપુરી જઈએ એવું અહંયા નજીકમાંય જઈએ. પણ અત્યારે આટલી ગરમી માં તો. જવાય જ નહી.
બરાબર.
કારણ કે આટલી ગરમી માં જઈએ એટલે તબિયત બગાડવાનુંજ થાય.
હ એ તો છે.
બાકી ફરવા જવા માટે તો બઉ બધા પ્લેસ છે.
હા અત્યારે શું તમે બનાવવાના છો આજે.
આજે હું સોયાબીનની વળી ને બખરીને બનાવવાની છું. એનામાં સોયાબી. ની વડી છે એને પેલા ગરમ પાણી માં પલાળી દેવાની.
હા.
પંદર વીસ મિનિટ પલાળી રાખવાની પછી બધું પાણી નીચોય કાઢવાનું. એ વડી માંથી એકદમ નીચો એ પછી એને મૂકી દેવાની. એને થોડું બટર માં સાતળી દેવાની વડીને. ડુંગળી ટામેટા ની ગ્રેવી બનાવાની કેપ્સિકમ મરચા આદુ. લસણ, ગરમ મસાલો, લાલ મરચું, મીઠું એટલે પેલા વડીઓને સાતળી દેવાની પછી, બટાકાની ચીપ્સ બનાવીને એનેય સાતળી દેવાની. કેપ્સિકમ મરચા ની ચીપ્સને સાતળી દેવાની, ડુંગળીને સાતળી દેવાની થોડીક આમ દેખાય એટલા માટે શો માટે. બાકી તો રસ કરી કાઢવાની ડુંગળી, ટામેટું બંને. અને તેલ મૂકી ને અંદર જીરું. રઈ એ મૂકીને પછી અંદર આદુ મ લસણ આ જ લસન ના નાખ હોય તો નહી નાખવાનુ ના ખાતા હોય તો લસન નહી નાખવાનુ એને કાઢી પણ શકાય પણ આદુ મરચાંની પેસ્ટ. નાખીને પછી એને, વડ્યો અને અંદર શેકી એમ આ ડુંગળી ટામેટાની જે ગ્રેવી હોય શેકી કાઢવાની એની અંદર થી થોડું તેલ છૂટું પડે એટલે પછી. વડીઓ નાખી દેવાની વડીઓને થોડી વાર સાંકળી કાઢીએ એટલે શું મસાલો વડીઓમાં ભળી જાય. નેતા વડીઓ ફીક્કી લાગે.
બરાબર બોલો બીજું કહો કેમ.
તેલ છૂટું હોય પછી આપડે ડુંગળી, ટામેટું બધું નાખી દીધું વડીઓ નાખી કેપ્સિકમ મરચા નાખી એ બધું નાખી પછી સેજ વાર એને ઢાકીને ચઢવા દેવાની. અને પછી પાણી રેડી દેવાનું થોડુંક જ. જે પ્રમાણે એનો રસો જોઈતો હોય એ પ્રમાણે પાણી વેડી દેવાનું.
બરાબર.
એટલે તમારા ગ્રેવી વાળી સોયાબીન ની વડીઓ થઈ જાય. એવું સોયાબીનની વડી પાપડનું પણ શાક થાય એજ રીતે.
બરાબર. તમારે પેલી ઉધઈ જે આવતા હતી એ ઉધઈ આવતી હતી એ હજી આવે જ છે?
હા, ઉધઈ આવે છે એટલે ઉધઈની એની કઈ પેસ્ટ આવે છે. પેસ્ટ કંટ્રોલ વાળા ને ત્યાં કઈ એ દવાઓ હોય છે એવી એને
હું એવું થઈની વાત નથી કરતી.
હા હા હા. ઓકે.
બરાબર બોલો પછી હવે આગળ શું તમે કરવાના હવે? હવે આગળ શું કરવાના?
બસ હવે આગળ હવે એ તો જોઈએ છીએ હવે. વિચારીશું શું કરીએ, શું નહીએ વિચાર તો છે. કે ભાઈ હવે શ્રાવણ મહિનો આવે છે તો કઈ ફરાળી વાનગીઓનું ને એ રેસીપી નુ વિચારીએ અવે.
બરાબર ફરાળી વાનગી ફરાળી વાનગીમાં કઈ કે વાનગીઓને હ મને ખબર છે તો હું બોલું છું અત્યારે તમારા ધ્યાનમાં હોય તો મને ખાલી કહેજો. રાજગરાના લોટનો શીરો, એની ભાખરી, સાબુદાણાની ખીચડી, બટાકાની સુકી ભાજી, શક્કરિયાની સુકી સુકકી ભાજી, બટાકા સક્કરિયાની સુકી ભાજી, સી બટાકા સક્કરીયાની બેગી સુકી ભાજી.
તમારો અવાજ
સક્કરિયા બટાકાની સૂકી ભાજી.
હમ્મ.
બીજું શું આવે ફરાળી?
ના ના અત્યારે તો સાબુદાણા ના સાબુદાણા બટાકા ના વડા બી સારા બને.
હમ્મ.
સાબુદાણા બટાકા ના વડાાય સરસ હોય છે.
બરાબર.
એ બી ફરાળી માં તો બનાવાય એવું છે અને આજે તો પાછું રથયાત્રા છે.
બે દિવસ રથયાત્રા છે.
હા અમદાવાદમાં રથયાત્રા ખરી નાજે
હા હા હા.
હા એ તો બહુ મોટી નીકળે છે અમદાવાદમાં તો અમદાવાદમાં તો બહુ મોટી રથયાત્રા હોય છે.
હા.
ત્યાં સરસપુર માં તો બપોરે કેટલું બધું પબ્લિક કેટલા જાંબુ પ્રસાદ તો કેટલો બધો વેચાય કે ત્યાં સરસપુરમાં અને ત્યાં તો શેરીએ શેરીએ જમણ વાર ચાલતા હોય છે.
સારું સારું કોક વાર તમે મોહનધાર બનાવવાના આવે.
હા.
એની રેસીપી કરજો ને મારે બી શીખવી છે.
ચોક્કસ ચોક્કસ તમને હું કહીશ મોહનઠની રેસીપી ચોક્કસ કહીશ.
સારું ચલો મૂકું.
હા.
હા જય શ્રી કૃષ્ણ.